હલો, છો જય કૃષ્ણ કેમ છો.
બસ મજામાં. તમે કેમ છો.
બસ મજામાં. કેમ વેલા થઇ ગયા વેલા.
ના -ના -ના આજે ના આજે કાલની તબિયત સારી નથી તો બસ એમ જ પછી આડા પડયા છીએ, હજુ ફ્રી થાવામાં તો ટાઈમ છે. હા.
નાજી ની પ
અચ્છા એવું છે, કેમ એવું તો શું કરો છો તમે?
આ આખા દિવસ ખાવાનું બનાવો, કપડા નું કરો.
હા, સાચી વાત છે. આમાં જ ટાઈમ નીકળી જાય. સવારે ઉઠો, પછી બધાને જવાનું હોય એટલે અમને ખાવાનું નાસ્તો વાસ્તો બનાવો. પછી બાળકો હોય એટલે એમને સ્કૂલ નું કે કોલેજ કે ગમે તે જ્યાં જતા હોય ત્યાંનું ટિફિન બન ઓ. પછી પાછા ભ બપોરે કરો આજ ચાલે છે. કઈ નહી બસ સવારે પેલા તો હું સાડા ત્રણે ઉઠું છું એટલા સવારે અમે હા સવારે સાડા ત્રણે અમે પાઠ કરવા ઉઠીએ છીએ અમૃતવેલા ટ્રસ્ટ ની એ અમૃવેલા કરવા ઉઠી છે હા એ ઉઠીને પછી ચાર સાડા ચાર વાગતા આડા પડીએ એટલે પછી જોઈએ તો બધા ઊંઘતા હોય પઈ સાડા સાત આઠ વાગતા ઉઠીએ અથવા ક્યારે ક્યારે નવ દસ વાગી જાય પછી નાજ સારું લાગે તો હા. હા પછી બધા ઊંઘતા હોય પછી કરવાનું શું બધા સાત વાગે ઉઠે હમ્મ હમ્મ હમ્મ હૈ. ના એ ઝાડુ પોતા તો ચાલ કરી જ લઈએ પણ બધા ઊંઘતા હોય તો પછ ક્યાંક કચકચ ક કચ કરવાની. હા એ વાત સાચી બોલો બીજું પછી થોડા સવારે પછી દસ વાગ્ તે શું કેહેવાય જમવા કરવાનું કરી લે. અમારે શું લંચ અને બ્રેક ફાસ્ટ બધું ભેગું જાય છે. એ સા સાડા દસ તે હા એ કરી ફરવાઈન અને પછી બધા જાય, પછી કચરા પોતરા કરી ને વાસણ વાસન ઘસીન સાડા બાર વાગતા ફ્રી થઇ જીયે.
તો તમે તો આખા દિવસ ફ્રી ફ્રી થઈ જવાનો.
હા પછી ફ્રી પછી સાડા ચારે સાંજે ચા વગેરા બનાઈએ એટલે પછી ચા બાણી નો નાસ્તા બાસ્તો જે કરવાનો હોય એના વાસણ વાસણ સાથે સાથે ન સાથે જ ઘસીન એ પણ પરવાઈ ન ફ્રી થઈ જઈએ.
તો તમે જાતે કરો છો? કચરા પોતું બાસણ જાતે કરો છો? જાતે કરો છો તમે કે, કચરા પોતું વાલી આવે છે તારે ઘરે?
કચરા પોતા વાળી તો આપડે આઠ દસ વરષ સુધી રાખી પછી એવું થયું કે ના પોતે કરીએ તો સારું છે કારણ કે આગળ જતા પછી પ્રોબ્લેમ ના આવે.
હમ્મ મારે બી જાતે કરે પડશે.
હા એટલે તમારા ઘરે પણ કચરા પોતા
નહી નહી જાતે કરું છું. તો હવે તો ફ્રી ની, જા તી ફ્રી ની આખા દિવસ ફ્રી ફ્રી પડતી નથી માં તો
અચ્છા અચ્છા એટલે પહી જાતે જ કરો છો એમ?
જાતે જ કરો છો ડીકરી છે એના કોઈ સુખ મળે ના. પણે અને અહ જોબ કરે સે કોલેજ કરે છે. તો રાતે તો નવ વાગ્યા આવે માંદી પડી જાય.
હા પછી હા પહી ક્યાં એને કામ કરવાનું કેવાનું.
હા પણ અમારે કેમ ગદા મજદૂરી કરવાની અખા દિવસ.
હા સાચી વાત છે, પણ શું કરીએ ઘર ઘરમાં બધા ના આજ છે. સવારે હ સાચી સાચી વાત છે. ના, પણ ઘરમાં તો આજ છે, સવારે ઉઠો
હમ.. હમ
જમવાનું બનાવો, પેલા નાસ્તો કરાવો, પછી બપોરનું બનાવો, પછી પાછા નવરા થઈને થોડા આડા પડો એટલે સાંજ થઈ જાય, પછી ચા બનાવો, કોફી બનાવો પછી પાછા રોટલી મા ટે લાગો, એમાં પણ પાછા અમુક ની ખ્વાહીશો હોય, આજે આ નહી આજે એ બનાવો આ નહિ એ નહી
બહોત રામાયન છે હો આખા દિવસ બનાવવાનું તો બહોત રોમસ દીકરા નું તો કુત અ.. કુછ ગમેય ના
ગરમ-ગરમ, હ.. પછી શું કરીયે પહી બખી ખીચડી જ બનાવવાની હોય અગર કશું જ ના મળે તો
ખિચડી, ખીચડી કિતની વારે, કિતની બાર બનાને કિ રોજે-રોજે ખિચડી બનવાની.
ના, આપડે ના સાંભળો લાસ્ટમાં તો એવું જ કોઈ ઓપ્શન ના મળે તો લાસ્ટમાં એક જ વસ્તુ મળે, ખીચડી બનાય
તો મારે તો ડીકરા કુકર બહાર ફેંકી નાખે શું ખીચડી બનાવું રોજે-રોજે, તો બોલે સરળ કામ છે, તમે રોજે ખીચડી બનાવો
સાચી વાત છે, હા એમાં પણ અમુક લોકો શું ભાત નથી ખાતા, ઓછા ખાય છે. તો પછી અમુક વાર ખીચડી ને અમુક વાર દાળ-ભાત બનાવીએ ને તો સારા લાગે. પણ આ પછી રોજ-રોજ બનાવીએ તો ના ગમે બધાને
શું કરે અવે આખા દિવસ આય છે, આખા દિવસ ગરમી માં
સાચી વાત છે અને ગરમી પણ એટ એટલી છે કે, એવું થાય છે કે એક જ વાર બધું સવાર સાંજું ભેગું
હમ, તો-તો મારે તો હજી ફ્રી થઈ ગયો છો, તમે?
હે, ના આજે કાલની તબિયત સારી નથી, તો બસ એમ જ હવે ફ્રી તો શું કામ તો બધું થઈ ગયું છે, વાસણ ગસ સઈ દીધા છે, રોટલી-બોટલી બધું બનાવી દીધું છે, મમ્મી ફ્રી છે એટલે મમ્મી એ બધું કરી દીધું છે.
શું બનાયું આજે?
આજે આપણે બનાયું છે દાળ, મસૂરની દાળ અને સાથે શીરો બનાવ્યો છે મમ્મી એ વ્હાઈટ સુજી નો શીરો આવે છે ને વાઈટ સત્યનારાયણ ની કથામાં હોય એ બનાયો છે, સાથે રોટલી
રોટલી, અ.. હ.. સારું ઓર બીજા રાતે ફીર રાતે ભી કઠોર બનાવશો તમે?
રાત્રે હવે જોઈએ, ખીચડી કે એવું કઈક જોઈશું પછી બધા રાત્રે ખબર શું છે, રાત્રે યાર હેવી વસ્તુ નહી ખવાતી દાળ ને એવું બધું નથી ખવાતું
હમ, દાલ-ભાત તો ગમે છે મારે દીકરાનું બહોત ગમે છે દાલ-ભાત, હ.. દાલ ભાતતો તો રોજે-રોજે બનાઈ દવ હા, રોજે-રોજ તુવર ની દાલ
તુવેર ની દાળ કે બીજી દાળ
ભાત, પાતલા-પાતલા આવે છે ના બહોત, બહોત ગમે છે, એ તો ગુજરાત નું ફેમસ ડીશ જોશે
હા, એજ ને દાળ-ભાત, શાક, રોટલી
મારે તો પંજાબ સે કોઈ આયે, હા પંજાબ સે આય ના તો, બોલે તમે એ તો મારી ફેવરેટ આઈટ શું છે ગુજરાત નું મને મારી ફેવરેટ આઈટમ દાલ ભાત છે. બોલે દાલ ભાત મેં પતી જાય મેં કઉ હો પતી જાય
મને પેટ ભરાઈ
ભરાઈ જાય સાત મે થોડા શાક કર કરી નાખું ખાય કાય કાઈ કરેલા નું કરુ ભીંડા ના કરુ કરેલા નું કરું છું ભીંડા નું કરું છું. આલુ ના કરો છું કેમ કે દાલ ભાત જોડે રોટલી ખા આ રોટલી નઈ ખાઈ જાયન દાલ ભાત દાલ જાડ જોડે તો એમાં માટે તો અ શાક તો ની કરે દીકરા આખા દિવસ અ કામે કરે છે તો રાતે ભૂખ વધારે લાગે છે.
હા સાચી વાત છે હવે સવારથી જાય પછી રાત્રે આવે એટલે પછી બધી વસ
હમ્મ હા સાડે આઠ તો રોટલી બઅ અખી રસોઈ કરી નાખું તો ભેગા થઈને ખાય છે રાત.
તો પછી રાત્રે તમે મોડા મોડા ફ્રી થતા હશો?
મોડા હા મોડા થઈ જાય છે ગયાર આગિયાર વાગી જાય તોબી લે. ડીકરા દરનો અહ ડીક રા નો વાગે આયે છે પછી નાવે છે તો પછી બાપા રોટલી નહી ખાય. ડીકરા આયે તો ડીકરી નવ બજે આયે છે. ભેગા બેસીન કેમ એક એક ને બ અ ખડાવું છો તો ત બે એક એક ના બર્તન થોડી ઘસવાનું
હા સાચી વાત છે એક એક ને ક્યાં એક સામટા જ ઘસી લેવાના અમે તો સા નવ દસ વાગે તો ફ્રી થઈ જ જઈએ સા મતલબ જેમ કે સાત વાગે જમી લીધું હોયન સાડા સાત તે તો આઠ વાગતા વાસણ બાસણ ઘસીન દૂધવૂધ ગરમ કરીન
એમ તો આખા દિવસ ફ્રી હોઉ છું. એમ તો આખા દિવસ ફ્રી હોઉં છું એમ અગિયાર વાગી જાય.
અચ્છા હા પછી બધા ભેગા ખાય ભેગા વાસણ ઘશો.
હા હા તો હવેએ હવે બી ફ્રી શું. ના ના બીજા કામ લેઈ લેઈએ કપડા કટવાનું અ
તો તમે હાથમાં કપડા ધોવો છો કે મશીનમાં?
નઈ ની કપડા તો મશીન માં ધોવું છું હાથ
અચ્છા મશીનમાં ધોવા છો.
હા કપડા ધોવા બેઠી તો બે કલાક.
થઈ જાય એમ જ ટાઈમ નીકળી જાય
કે થાકી જાય તો પછી રોટલીઓ હોય ના.
હા રોટલી પછી કોણ કરે? હા સાચી વાત છે કોઈ ના કરે.
હ તમારે ઘરે કોણ કોણ દાદી દાદા છે?
ના ના ના ના મારા મમ્મી પપ્પા. હું છું ન મોટો ભાઈ છે મોટો ભાઈ પણ કામે જતો રે છે. પછી એનું કામ ફિલ્ડ વર્ક વાળું છે બેંક નું કામ છે એનું.
ઓકે બેંકનો મીન્સ લોન લોન નું કામ
હા એ કલેક્શનનું કામ કરે છે હા. પેલા બેંકમાં જોબ કરતો તો હવે બેંક વાળાઓએ અમને કલેક્શનનું કામ આપી દીધું.
હા હા હહ.
હ એટલે હા સારું છે ને હવે અહિયાં જેમ કે નજીક હોય આપડા ઘરની આજુબાજુમાં હોય તો આઈ જાય ખાઈ લે. ખઈ કરીને જતો રે પછી દૂર હોય તો પછી ના આવે જલ્દી.
આવો કભિ ઘરે કા ઘરે આવો.
શું કો છો? હલો
ઘરે આવો તમે.
હા હા આઈશ ના. આઈશ આઈસ હું ઘરે આઈશ. જોઈશ હું આજકાલમાં જોઈશ આઈશ. તમને મળવા. હલો
તમે ક ક્યારે ફ્રી થાવો છો?
હું તો ફ્રીજ હોઉ છું. હા હું તો ફ્રીજ હોઉ છ તું બસ તો હું આઈશ આજકાલમાં આઈશ તમને મળ વા હને હને સારું ચલો જોઈએ તમને ફોન કરીશ હું.
હા મારે ક્યાં ફ્રી છું મારા હસબેન્ડ પંજાબ ગયા છે ફરવા માટે. તો અત્યારે દિ કરા ને અમારી દીકરી તો આખા દિવસ ત ફ્રી થુ, તમે આવો ઘરે.
કઈ વાંધો નહી ચલો હું રા જોઈએ સાંજે કે રાત્રે આવું તમારા ઘરે. હને ચલો તો. ચલો ઠીક હ ને મળીએે રાત ત્રે આપડે. હા હા જયસી કૃષ્ણ